બદ
હા સચિન ભાઈ બોલો હા શાંતિ બીદી
હ શાંતિ.
હા હા.
બોલો હો એકદમ શાંતિ.
હા શું કરે મમ્મી પપ્પા ની બધી શાંતિ.
હવ બધા શાંતિ.
હા હ જમ લીધું કે હવે.
ના હવે ટાઈમ જ હવે થાય છે અમારે પણ હા.
બીજું કો તમે શું કર્યું આખો દિવસ
બસ હાલ તો ઘરે હતા ને
હા હા કીધું તમારે બેકગ્રાઉન્ડ માં શું અવાજ આવે.
શું આવે છે.
એ તો બઉ પડી જોય ને એવું આવતું હતું.
ના
હા એટલે આજે તો અમે ગયા હતા પેલી રોજગાર તક મેળવવાના હ અને હલો
હમ
એમ મ ગયા દીશા.
હા.
એટલે અમે તો વેલા વહેહલા સવાર સવાર મમ્મું જાગયો. અને અમારે એક ધવલ ભાઈ છે ને.
હા
એમનો મેસેજ પેલો મેસેજ આવ્યો.
હા.
મેસેજ આવ્યો અને હરો આખ મોકલી લેધ લિંક.
હા.
એ હવે આપણે નોકરી છે એટલે આપણે લાભ લેવો જરૂરી છે.
હા.
હા. પસે મેં ડાયરેકલી ધવલને ફોન કર્યો. ધવલભાઈને કીધું એમાં શું શું થ એટલે કેમ નોકરી નું બધું છે એટલે અમારા મનમાં જ એવું હતું કે દિશા નોકરી સેટ થઈ ગયા.
હા સાચી વાત.
હા એટલે પછી મેં પછી હાર્દિક ભાઈ ને કીધું. એ એ બેરોજગાર ગામમાં ફરે છે કે.
હા.
હા એટલે હાર્દિક ભાઈ ને કીધું એટલે ઈ પણ આઈ ગયા. અમારા સાથે. પછી અમે ત્રણ જણ જયા ટીસા
હા.
આપડે કયું છે અજાપુરા છે ને ત્યાં
હા શેમાં ગયા તા.
હા અમે બસમાં ગયા તા.
હા.
પેલા તો બાઈક ને એક્ટવાન લાવવાનું લઇ જવાનું હતું પણ એ કોઈ શેડ ના થયુ. ફરી ગયયો આખો ઓલો ઉલ્ડી ગયો.
આ એવુ છે.
હા એ પછી અમે હા ત્યાંથી ગયા કો ને આપડે કઈ હોટલ છે. દીપક દીપક હોટલ ત્યા અમે ઉતરી ગયા પછી થોડાક અમે ચાાલ્યા પછી ત્યાં મને રિક્ષા વાળો મળઓ રિક્ષા વાળો મળ્યો એટલે અ અમે એમને પેલા ભડો પૂછ્યો. એવી જેટલુ ભાડુ છે. રિક્ષા વાળો કે કે દસ દસ રૂપિયા લઈ કેમ ના કા કા પાંચ રૂપિયા કરો નેમે બેરોજગાર થ ને પૈસા સારું તમે જા ત
હા
પણ કે ના કાાગ કે દસ રૂપિયાત પસ તો એમ હા દસ રૂપિયામ જતા રહ્યા. પછી ત્યાંથી અમે અને હલો મારે કોઈ બેકગ્રાઉન્ડમાં અવાજ તો નહી આવતો ને
ના ના.
હા ચોખમ એકદમ.
હા એકદમ ચોખો.
પછી અમે ત્યાં અ તક મેળવવા દ્યા રોજગાર તમે જો એવા બેરોજગાર છે ને અમે. કે તને શું વાત કરો. અમે બેરોજગાર એવા છે કે અમને આમાં કોઈ ખાવાર ના ચાલતુ.
હા.
હા. એટલે અમે ત્રણ જણા હતા.
હ હમ.
ત્રણ દણા ગયા એટલે પછી પેલા તમે રજીસ્ટર કરાયું આપડે ત્યાં સ્કેનર આવે ગૂગલ માંથી આવડે બધું નામ ને ગામ ને એવું બધું જિલ્લાનું. બધું લખવાનું અમે રજીિસ્ટર કરાય ના પેલા અમે એવા નાસ્તો હતો નાસ્તો એમાં તો ચા ચા ને બિસ્કીટ હતા ને એના ઉપર અમે ડાયરેક્ટલી પડી ગયા. હા એકદમે પૂછા ટાટ હતા હા મંડી પડ્યા
હમ.
હા હ પછ મંદી પડ્યા લે કોને પછી અમે મારો બાપા બોલાવે છે પણ એ અમને હાલ મારી જોબ ચાલે છે કેટલે હું નહી જઈ શકું. હલો હલો
હા પછી બોલો.
હાા તમે સાંભળી રહ્યા છો.
હા સાંભળી રહ્યો છ પછી
હા તને કોઈ ડિસ્ચેપ્ટર નહી થાય તમારી જોબમાં
ના ના બોલો બોલો.
હા પછી અમી હોલ મા ગયા. વલમાં ગયા પછી મો ને મિત્રણ હાર્દિક ને ધવલ ત્રણ જણા એટલે અમે આગળ બેસી ગયા આગળ બેસી ગયા પછી અમે. અગિયાર વાગવાની વેટ કરી અગયાર વાગ્યા બધા.
હા.
બધે બધા આવી ગયા બધા આપણે આવે ને કંપની ના
હા હા.
મેનેજર બેનેજર દ પતા હોય આવે ને એ પછી એક થઈને આ અમે. તમને શું વાત કરું બેરોજગારી એટલા હતા ને.
હમ.
કે ત મને શું વાત કરું કોડા
પુડા.
એટલા બેરોજગાર એટલોમ જગ્યા નને એટલી ભાઈઓ નીને એટલી બ બેનો ની.
હા બેનો હા હા.
હા એટલે એમાં પછી બેનો પણ રોજગાર હોય. બનનો પણ એવી રોજગાર હોય છે કે એને એ એટલી બધી. હા.
હા. પછી.
પછી એમ બેઠા એટલે
તમારો અવાજ નહી આવી રહ્યો.
આવાજ નહી આવી રહ્યો હા એટલે અમે બેઠા એટલે પછી આપડે ત્યાં શું થયું ખબર થઈ અમે બધા બધાને અયા સર મળી્યા ત્રણ ત્રણ.
હ ઓલે આપડે ઓલો અમદાવાદ અમદાવાદ જાતો હોલે વચ્ચે ક્યાં ક્યાં હતી તો ત્યાં નથી.
હા એ વાત તમે પછી કરો એટલે આપણેે આમ વાત હારી પૂરી કરું.
હા.
પછી તમે એવી વાત કરો હા એટલે પછી. પછી અમે તમારો વિડિયો કોલ આવ્યો ખબર છે તમારો વિડિયો કોલ આવેલો બધાને- બતાવીયુ ઉભો કરી ઉ ઉભો થઈ.
કા
ને બતાવે એટલે હા એટલે બધા ઓમોમાં હા મને તો આગેમન ગણમ.
હમ.
કે મોટો આગેવાનાર રહે છે.
હા.
હા પછી આગેવાન ઘણો મંડ્યા ક‌ઇક. અમે ત્યાંથી પછી જોબની બધી વાતો કરી ને આમ -તેમ અલગ અલગ. અલગ અલગ જગ્યા વિઠલાપુર છે એવી વંડા કંપની આવેલી છે.
હા એનું એનું કીધું તું.
હા એનું પણ કીધું તું પછી આપડે બેચરા છે ત્યાં કીધું તું પણ એ અમે અહંયાથી એક જ લક્ષ લઈ લીધા તા પોત્રીસ હજાર વાળો જે હોય ને ત્યાં અમારે જવું છે પણ અમારા અમારા લેવલ ની જોબ એક મળી નહી પાંત્રીસ હજાર વાળી.
તમારે એટલું લેવલ હતું એમને.
હા અમારે એટલું લેવલ હતું એટલે મમને ના મળે એટલે અમે ત્યાંથી અમે બહાર નીકળી બહાર નીકળ્યા એટલે હાર્દિક ભાઈ ને થોડુંક વશરૂમ વોશરૂમ જવું એટલે આ બંને ત્યા જ ઘવલ ભાઈ. ક્યાંક ફરાર થઈ ગયા.
કેમ.
હા પછી મેં એમને ફોન કર્યો તમે કીધું કઈ બાજુ છે પણ ઘવલ ભાઈ ઈ છેઠ ઢાબા ઉપર ચડી ગયા અને ત્યાં બધા હા ધ ત્યાંથી બધો નજારો જોતા હતાય એવ સારા સારો. અલગ અલગ વ્યક્તિઓ માટે. હા એટલે પછી અમે અમે પણ ત્યાં ગયા ત્યાં ગયા પછી ના ઘવલભાઈ ને ફોન કર્યો કે ઘવલભાઈ કે અહિયાયા જમવાનો વારો છે. પણ ઇ એ ધવલભાઈને જૂઠું બોલ્યું કે જમણવાનો નતો ત્યા એમ તને અમને એવા પેલું કરું ફસાઈ દીધા ફસાઈ દીધા. પણ ત્યાંથી અમે નીકળી ગયા નીકળી ગયા એટલે હમ કોને
બોલો.
હા એટલે પછી અમે ત્યાથી ચાલતા જયા ચાલતા એમ છે કે આપડે દીપક હોટલ દીપક હોટલ એ ગયા પછી અમે જેપી આપણેે કઈ ત્યાંથી અમે આગળ છે એક કાઠિયાવાડી કઈ હોટ હોટલ છે ના દીપક હોટલથી સેટી છે કાઠિયા વાળી? અરે કઈ હોટેલ કીધી આપણે કઠી કાઠિયાવાડી કઈ કીધી એ હોટલમાં મે ગયા. પેલા તમે દીપ હોટલમાં તેવ હમળે ભાવ થોડો આમ ખુબ લાગ્યો ચાર સો ચાર સો અમ પાહે એટલ બેટ નતું અમાર પાસે ખાલી સાહીઠ રૂપિયા અને હાર્દિક ભાઈ પણે હતું સો રૂપિયા અને ધવલ ભાઈ થોડા હતા કરોડપતિ પણ એમને એમે કીધું નહ પણ એ અમે પછી થી નીકળી ગયા આારતીક ભાઈ ના પાડતા કે નહી નીકળવું.
હમ
પણ એ એમાં છેે ની આ્રું છે. હા પૈસા નોતા એટલે ત્યાંથી ગયા નીકળીયા એથી પછી આગળ હા આગળ ગયા એટલે હો અમમે ઇ પીલી કઈ હોટલ કે હતી ત્યાં આમ ગયા. આપડે ઘોઘા વાળી જેવી.
હા.
હા પછી કોને એક થાળી ના અઠીસો રૂપિયા હતા બસો પચાસ.
હા.
બસો પચાસ હતા અમે તો બે છી થાળી ઉબાળ જલી તી હવે ના તો ના પડે મારા પાસે સાહીઠ રૂપિયા અને ગાડી પાસે સો રૂપિયા.
અને પૈપહે
એ ભાઈ પાઈ ખા તોું ખોલાયું એટલે થોડાક પૈસા લાદ્યા એટલે કરો ફરી ગી ત્રણ થાલી અઢી જઢી સાડી સાતસો બિજ બન્યું અનલિમિટેડ જમવાનું એમાં જમવાનું એટલે ફસ્ટ ક્લાસ. કેરી ન રસ કેરીનો રસ સિરો ચારવાઈનું શાક ને એવું અલગ અલગ પાપડ આપડે નહી આવતું સેવ ટમાટર બટાકા ચણા અને એવું બધું હતું. ચાર જોઈની સબ્જી એમાં રસ હતો રસ તો અમે એટલો વિીધો છે ને હા તને હું વાત છું કરું પડા વંશો હ પડા એમાં અમે એટલો રસ કીધો છે ને પછી અમે છું અમારું પેટને અમારે તલભાઈ પરસમાદા ને
હા.
એમને તો ઉલટી વળ પાછી વળ મને કે ચટો થાય ચટો ફટાફટ રમ અ્યારે એ એટલું ફ્રી ફ્રીમાં સોડતા જ નહી હા વોશરૂમ હા ફ્રી એનું ખાવાનુંોજુંગે
હા.
એટલે એમને તો ભરાય ભરાયને ખાધું પછી અમે ત્રણ જણા હતા એવા દશી થયા એવા દશી થયા ઘડીક ત્યા એમ આરામ કર્યો.
હા!
પછી અમે ત્યાંથી નીકળી ગયા ને, તોલ ભાઈ માટે. બધા પૈસા ભરવા ના અમે કીધું આપી દેશું.
હમ!
પણ અમે નક્કી નહીં આ લોકો ની હાલત.
હા.
હા, પછી અમે ત્યાંથી નીકળી ગયા. પાંચ વાગે અમે અયા ગયા.
હા!
અહી આઈ જાયાને પછી કશીને પછી. રેલ જોઈને એમ કરીને બેરોજગાર કરીને હ બેણા. તમે શું કેવા છે જે? તમે જે પેલી વાત કરતા ને પેાવાળી અમદાવાદ ગ ના.
હા.
હા, તમે વાત કરો ને થોડી.
તમે કોઈ તમારા પાસેથી સાંભળવી છેમારે.
આા કીધું આપડ તમને ખબર છે? આપડે બંને પ્યાંઠાના.
આ!
અને તમે પસી એમ કીધું કે, પાસળ જોઈ તે પાસળ એક પેલો અલગ પ્રકારનો વ્યક્તિ બેઠો તો.
હમ્મ.
એ વ્યક્તિને જોઈ ને, એટલું હસવું આવ્યું, એટલું હસું આવ્યું. હું તમને શું કહું? મારો મૂડ નતું, પણ મૂડ પછી એક વિઘન આ ગયું હતું ત્યાં.
ના.
તો ને તમનેું શું વાત કરું? એ વાત જ ના એ વેઘનને. હા, તમે વિકન્ડ વિશે થોડી વાત કરો. એટલે સારું રહે. હા! એક હા એક મિનિટ વાત કરી લે.
હા! એમાં શું હતું ખબર છે? કે એમાં આપડે મસ્તી કરતા તા. અને એમાં એક છોકરીને આપડે મેસેજ કરી દીધો તો.
હા.
એના પસી એનો મેસેજ આયો. હાય, કોણ? પસી આપડે કાંઈ વાત કરી નઈ. પસી આપડે મસ્તીમાં એમ-એમ લખ્યું ખાલી, મેસેજ મોકલવા માટે ની, એમ-એમ લખ ખ્યું જ ખાલી ટેસમાં. અને તમે કો ન મસ્તીમાં ટચ કરી દીધુંની ઈ મેસેજ એના માય જતો રયો. પસી તો આપડે હુ આઈ બનયું, તું ખબર જ હશે તમને આમ. મે આ મેસેજ આવા મડયા, ફોન આવા મળ્યા. આપડે તો પઈ હન.
આપડે યાર એમાય બેરોજ બેરોજગાર એટલે એ ગમે એ કે પણ બધું આંભળવું પડે.
હન સાંભળવું પડે. પણ તમને પસી તમારી